હમ
થોડો કટ થાય છે આજુબાજુ જ આવ તો જરાક આવે
હલો
હેલો હમ હવે આવે છે
આ જમ લીધું
હા બસ જમીને ઉઠીસતાને તમારે ફોન આવે
અચ્છા શું જમ્યું
જમુઆ મ સમજી લોું ના આજે હતા પીઝ્ઝા
તમા ગર્ભધન જાલય પીઝ્ઝા
યસ યસ એટલે મતલબ દાદા દાદી ને ના ચાલે પણ એના માટે બડીી ખીચડી બનાવે
મમ્મી પપ્પા ને ચાલે એમ ને
ેસ ઍસ ઍ મું ગ પંચ ચાલય
સારું કે ઘરે બનાવ હતા કે બારથી ઓર્ડર કર્યા હતા
ના ના ઘરે કૂક રાખ્યો છે ને એ બનાવી આપે
સારું કેવાય
એટલે શું છે કે મમ્મી હવે થાકી દે છે તો કુક રાખ્યો છે
સારું કેવાય કુક નું જમવાનું આપડા ગુજરાતીઓ ના ઘરમાં આમ ભાવે છે
યસ યસ ના ના ના ભાવે તો શું કરી આપણે તને ઓપ્શન નથી ને ભૂકી્યું તો રેવાય ન
હા એ ભી છે શું કર્યું આખો દિવસ
કશું નહીિ હવા ખાધી હવા એટલી બધી લાગે છે
વરસાદ નથી આવતો
વરસાદ નથી આવતો
અચ્છા તમારા દાડામાં દવા છટાઈ ગઈ
અ છાટવી તો છે બટ હવા વધારે છે તો ઉડી જાય છે
નોન યુઝ થઇ જાય છે
કેવું નહી આવે હવે તો કોઈ બી ફ્રૂટ્સ ને કે વેજીિટેબલ્સ ગમે એ હોય પ્લાન્ટસ ને દવા વગર ચાલતું જ નથી
યસ અ તો સમજી લો ને કે આપડી પેઢી જે છે એ અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગ ના બદલે ટોટલી પેસ્ટિસાઈડ ફર્ટિલાઈઝરમાં ઘરી ગઈ છે બધાને પૈસા જ કમાવા છે બઉ હાઈ રી પ્રોડક્શન લેવું છે ઈ બધું ઓર્ગેનિકમાં તો એટલું બધું પ્રોડક્શન ના આવે તો પબ્લિક પૈસા કમાવા માટે ફર્ટિલાઈઝર મને એમાં ગરી ગઈ છે તો સમજી લો યસ યસ બોલો બોલો તમે સુ કહો છે
પણ એ નથી સમજતા કે આપણા માટે કેટલું અનહેલ્ધી કહેવાય આપણા માટે કેટલું હાર્મફુલ છે ઈ
યસ બટ એમાં ઇન ધ સેન્સ હમણાં એટલા બધા રોગ ભી આવી ગયા છે કે જે ઓર્ગેનિક રીતે જાય એવા બી નથી થી બટ પણ એટલું બી વાંધો ના આવે કે ઈ રોગ જે આવે ઈ આપડી હેલ્થ ને ઓલું કરે બટ આ તો પૈસા કમાવા માટે બધાને ફર્ટિલાઈઝર મને ઘરી ગયા છે
પણ ફર્ટિલાઈઝર્સ ને પેસ્ટિસાઈડસ બી કેટલા મોંઘા હોય
યસ ઇટ સિમ્સ કોસ્ટલી બટ એ લોકોને એનું રેવન્યુ એના ઉપરથી મળી જાય છે રિટર્ન્સ એને મળે છે તો એ લોકોને ખર્ચો કરો મતલબ કે સમજી લો ઓર્ગેનિકમાં મહેનત બી વધારે છે
એ તમને જે ઔષધિ એને ખપતું હોય જંગલ માં ગોતવા જઉં કે એ બધું કરવું મહેનત કરવી નથી આજે અત્યારે કોઈને
હા ઈ જ તો છે પણ ઈ તમે હવે વેચો એ તો જે ઘરમાં ખાતા હોય એ સ આપણા ઘરે બી આવતું જ હશે આવું પણ ઈ કેટ એટલું બધું એટલું તો પ્રોપરલી વોશ બી ના કરે ને વોશ કરવાથી હંડ્રેડ પસેન્ટ જતું બી નય હોય
ના એવું તો નથી કે કેટલી ગવર્મેન્ટ સ્કીમ્સ છે એટલે ગવર્મેન્ટ તો જાહેર કરે છે એડવર્ટાઈઝમેન્ટ કરે છે કે તમે જે ફ્રૂટ્સ વેજીિટેબલ લયો એને ગરમ પાણી કરીને સરખી રીતે ધુવો કેમ કે કેમિકલ્સ તો ઈ લોકો ના રેકોર્ડમાં છે જ કે કેટલું વેંચાય છે તો એમને ખબર છે બટ આપણેે અહીંયાની પબ્લિક એવી છે કે ધ્યાન નથી રાખતી જેને લઈને કેન્સર ન પ્રકાર બહુ વધી ગયો છે આજે
હા ઈજ ને પણ તો ભી એટલું હંડ્રેડ પસેન્ટ તો કેમિકલ ફ્રી ના થઈ જાય ને આપડે ધોઈ તોય તો અંદર જતું જ ને હમણાં જે બિહારમાં આઈ થિક હા બિહાર મે એક કેસ હતો કે અ એક બાળકને કેન્સર થઈ ગયું એનામ એ બી એનું કારણ હતું કે ઈ હજી બવ ન્યુબોર્ન બેબી ન્યુબોર્ન બેબી એટલે કે વરસનું માંડ હતું તેના મમ્મી ના દૂધ થીને કેન્સર થઈ ગયું
એનામાં એવું છે કે જે તમે સમજો કે આ
એના પછી કેમ લેબમાં ટેસ્ટ કર્યું ને ખબર પડી કેમાં ફર્ટિલાઈઝર્સ ને એવું એવું બધું એના કેમિકલ્સ હોય ને એવું બધું હતું એના અંદર દૂધ ના અંદર
બટ સમજી લો કે ગ્રેપસ છે ખારેક છે અ જેને આપે આઉટર લેયર ભી ખાતા હોય ઈ બધા ફ્રૂટસ છે એને તો બહુ ધ્યાન છે બહ યુઝ કરવું જોઈએ અને ગરમ પાણીમાં રાખી તડકે સુકવી અને ખાવું જોઈએ સમજી લો દાડમ છે મેગો છે કે ગોવાવાનું બી આપ આઉટલેયર ખાઈ જ એ દાડમ મેગુ એવા અન્ય ફળ છે કે જેને આપણે અંદરનું પાટ ખાયી બહારે નથી ખાતા એમાં એટલો બધો વાંધો નથી આવતો
ગ્રેપ્સમાં તો બહુ જ ફર્ટિલાઈઝર્સ યુઝ થાય છે એને એ તો એને તો ખાવી જ ના જોઈએ હવે
યસ તો છે જ ને આજે હ સ્ટ્રોબેરીમાં તો ઠીક છે યસ ઈ બી આઉટરલેયર બી છે બટ સ્ટ્રોબેરીમાં એટલું બધું પેસ્ટીસાઈડ કે યુઝ થતું નથી
પણ આપડે એ પાણી ધોઈ તો કેટલું ખરાબ થઇ જાય જેનામાં ધોઈ
યસ એ તો છે
ઘણા બધા તો કે કે ફટ સ્ટ્રોબેરીઝ ને ગ્રેપ્સ નેને એવું બધા ને તો વિનેગર ક કોઈ બેકિંગ સોડા કેવું એવા પાણીમાં ધોવાય પેલા શોક કરીને રખાય પછી પાણી ચેન્જ કરાય બે ત્રણ વાર
હમ કઝ્યુમ કર યસ ફાર્મરને સમજું ખપે કે આજે ફર્ટિલાઈઝર્સ કેમિકલ્સ પેસ્ટિસાઈડ લોકો યુઝ કરે છે આજના માટે જ છે એનાથી એમની જમીનને બી કેટલી નુકસાન થાય છે ઓર્ગેનિક મેટર છે જમીનમાં ઓર્ગેનિક કાર્બન છે કે જમીન નું પીએચ લેવલ છે કે એ બધું એનાથી ડિસ્ટર્બ થાય છે
આ બધું કર્મ છે બધું વાઈઝ વરષ છે જેમ આપડે કરી રહ્યા ફર્ટિલાઈઝર્સ યુઝ કરી રહ્યા પછી એ આપણામાં જ જાય છે એ આપને જ નડે છે
સમજી લોને તમે જો આ હિસાબે એ બધું હાલ્યું તો આગલા દસ વર્ષ પછી ખેતી આપડા અહિયાયા નની ખેતી લાયક ન જમીન અહંયા નહ ખેતી લાયક નહી ગે
એ નેચરને આપણે હા નુકસાન પોહોંચાવી જાય તો પછી આપને ભૂકતું જ પડશે
યસ
હમણાં તો બી એમ કે છે કે પ્રાકૃતિક ફાર્મિંગ ઓર્ગેનિક ફાર્મિંગ એવ બધા બોર્ડ તો ઘણા બધા વાડીમાં લગાડ્યા છે
યસ યસ એ કરે છે અમુક લોકો બટ એમ એ ઓર્ગેનિક ફાર્મિંગ એ છે ને કે ઓર્ગેનિક દવાઈ બી આવે છે રાજકોટમાં બને છે બટ આઈ બિલીવ કે ઓર્ગેનિક દવામાં એ લોકો શું નાખે છે આપને ખબર નથી
પણ આપડે પૂર્વજો જે પેલા કઈ ગયા છે કે જે અમૃત બનાવો ગૌમૃત બનાવો ઈ તમારી વાડી એ બની શકે છે
એનાથી બહુ ફાયદા છે તમારી જમીનની ફર્ટાાઈલ વધી જાય અર્થફોર્મ જમીનો વધી જાય એના અંદર બી આજે એનપી અને બેક્ટેરિયા આવી જાય છે એ લોકો ફર્ટિલાઈઝર્સ નાખે છે એન પ કે આવે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટશ એ નેચરલી આપણા ગાય ન ગોબર આવે એના મથે થીની બને છે
આપ ઘણા બધા તો એ જ ગોબર નાખે પછી છાસ નાખે સ્ટોર કરેલી ખાટી છાસ પછી એવું બધું નાખ કે એ તો ઓર્ગેનિક જ કેહેવાય એવું બધું યુઝ કરાય
હમ બટ એમનું રિઝલ્ટ એને બહુ સ્લો છે એટલે આજકાલના કોઈ કિસાન વાપરતા નથી
સ્લો એટલે કે ના બતાવે એટલું રિઝલ્ટ કે ઘણા વરસ લાગે
રિઝલ બતાવે તમે સમજી લો તમે ત્યાર સુધી ફર્ટિલાઈઝર્સ ને કેમિકલ બધ યુઝ કર્યું છે બરાબર તો તમારી જમીન કે તમારો જે પાક છે એ એના સુટેબલ થઈ ગયો હવે તમે એને ઓર્ગેનિકમાં લઈ જશો તો સડન તમે એકગ ઓર્ગનિકમાં લઈશો તને પ્રોડક્શન કઈ નહીં દેખાય એમાં
હ
તો તમને હમજીલો ને ફિફટી પર્સન્ટ ઓર્ગેનિકયુઝ કરવાો ફિફ્ટી પર્સન્ટ ફર્ટિલાઇઝર કરવા ધીમે ધીમે સમજી બે ત્રણ વર્ષ લાગે તમારી વાડીને સેફ થતા ઓર્ગેનિકમાં
અચ્છા
પછી ટોટલ ઓર્ગેનિક માં એ બેઝ થઈ જાય ત્યારે તમને વચ્ચે એ બે ત્રણ વર્ષ તમને એમ થાય કે પ્રોડક્શન નથી થતું કેમ કે તમે આગળ પ્રોડક્શન જોયેલું હોય
આનું કેમિકલ્સ નું ને એનું બટ આનું પછી સમજી લો ને તમે જે પૂરી તમારી ફાર્મિંગ ઓર્ગેનિકમાં જતી તો તમને આનુ ભી રિઝલ્ટ સારું જ દેખાય બોલે એ કમ્પર ટુ થોડું ઓછું હો પણ રિઝલ્ટ તો ખરું જ અને ફ્રૂટસ બધા હેલ્ધી હોય
પણ પેલા તો બી આમ નેચર આપડ આપડે નેચર ને હાર્મ નહોતું કર્યું એટલે આપ ઓર્ગેનિક ફાર્મિંગ કરી હગતા તા તો આપડણે કેટલું નેચરને હપ કરું કેટલા નવા નવા રોગ ની નીકળી ગયા છે આના ભી તો એ બધું હવે નડે છે
હા ઈ તો છે
તો એ ઓર્ગેનિક ફાર્મિંગ થી થઈ શકે બરોબર
હમ
ઓર્ગેનિક ફાર્મિંગ કરે તો એ રોગને આપણે મટાડી શકીએ
હા મટી શકે પણ ઓલ ઓવર સમજી લો કે તમારો એરિયો છે, એ પૂરો જ ઓર્ગેનિક ફાર્મિંગ કરે તો એ પોસિબલ છે, અ તમે ઓર્ગેનિક ફાર્મિંગ કરો અને તમારા બાજુ વાળો પેસ્ટિસાઈડ ની કરતો જ હોવે તો એટલું બધું પોસિબલ નથી
અચ્છા. અસ્ત બાજુની બાજુવાડાની અસર આવે એમ ને આપણા ફાર્મ ઉપર
સમજી લો તમારા લેન્ડ છે, તો લેન્ડ કનેક્ટેડ જ છે, એમની જોડે
હા એ તો હૈ
યસ. તો કેમથી ને કેમ થી તો એના તત્વો તમારા લેણમાં આવતા જ હોય બરાબર ઈ કેમિકલ્સનો ઉપયોગ કરતું હોય સમજી લો ત્યાં અમારો કને જે અ હવામાં ઘણા બધા જીવજંતુ હોય ઈ એમની કેમિકલમાં કે બેઠા અને ઈ ત્યાં થઈ ઉડીને તમારા કાને આવે તો એ તમને બી ઇફેક્ટ કરે છે, એટલે તમને તમારું જે છે. એનું એટલું બધું ઓલું દેખાય નઈ રિઝલ્ટ ઓર્ગેનિક ફાર્મિંગનું
અચ્છા. સારું સારું લે સારી નોલેજ મળી ફાર્મિંગના રિલેટેડ થેન્ક યુ
વેલકમ.